એટલું અહિયાયા વાત કર્યું છે એટલું તો ત્યાં મસ્કટમાં પણ નથી વાત કર્યું.
હા એતો છે એતો છે તો ત્યાં મળ્યા હોય તો એટલી વાત નથી થઈ ક્યારે. તો હા હા હ હા હા એજ ને એટલે ઈયા આપણે જાજી વાત. થઈ ગઈ
હા એજ ને એજ ને
સારું એ બાને થોડુંક જાણવા મળે. થડુંક શીખવા મળે હા તો એજ ને બસ બાકી શું છે બીજો પ્લાન તમારો હવે.
કઈ નઈ હું તો બસ છોકરાઓને લઈને દુઃખી છુ હું ખાલી
બધા બધા બધા ને એજ છે
હ ઇજ ને
હ બધા ને એ સેમ જ પ્રોબ્લેમ છે એજ ને તો.
મે એ પેલા એક મારી બીજી ફ્રેન્ડ છે ત્યાં અ વિધિ નામ છે. તો એમની સાથે વાત કરું એમના પણ બે છોકરાઓ છે. એક યુ એ શાજામાં ભણે છે ને એક કઈ બોમ્બેમાં ભણે છે. તો બસ હસબેન્ડ વાઈફ જ ઘરે હોય તો બસ મેં પૂછું શું કરો છો બસ એમ કે હું તમારી આવી જિંદગી જી જીવી રહી છું. મેં કીધું કેમ પેલા જિંદગી ન‌ઈ જીવતા કેમ કે બંને છોકરાઓ હવે બહાર રહી છે એટલે મારે કઈ નથી મેં તો બસ કીટી પાર્ટી કરું છું મંદિરે જાઉં છું આખો દિવસ ઊંઘ. જાઉં છું મને કોઈ બોલવા વાળું નહીં કઈ જવાબદારી નથી મને મેં કીધું અમારો પણ આવો દિવસ આવશે.
આવશે આવશે આપણેે ભવિષ્યમાં આપણેે એવું જ કરશું.
હા છોકરાઓ થોડાક ભણવાન બહાર વ્યા છે ને પછી આપડે એ ફ્રી જશે વેઇટ કરવાનો છે ત્યાં સુધી ભલે ને ઉમર ઉંમર વધી જશે ખાલી બાકી કઈ ન‌ઈ થાય.
હા ઉમર ભી
બર થોડીક વાર જશે બાકી બીજું કઈ નહી થાય આપડણે એન્જોય કરશું.
હા ઇજ ને ઇજ ને
હા હા એજને તો હમણા તે બધી ઓલી કોમ્પિટેટિવ એક્ઝામ નો ને બો હાલે છે ને
એટલે કઈ
એટલે બધી બધી જગ્યા ક્લાર્ક ની છે પછી આ કેવું તલાટી મંત્રી ની છે ને એવી બધી ગુજરાતમાં આપણે બો બધી એક્ઝામ ટેટ ટાટ ની જે જેને બી એડ ને કર્યું હોય ને એની માટેની હા
ઓનલાઈન કે પછી ઓફલાઈન
ના ઓફલાઈન તમારે ફોર્મ ભરવા ના પછી તમને સેન્ટર આપે તો ત્યાં દેવા
અચ્છા તો કોઈ એટલે આપવાનું છે એક્ઝામ
ના અમારા દેરાણી ની એ લોકો બહ તૈયારી કરે છે એ બીએડ કરી લીધું ને તો હવે બધી એક્ઝામ આપી શકે. કે જી સેટ છે પછી અ એ ઘણી બધી એવી તો કેટલી બધી
અચ્છા તો એટલે લગ્ન થઈ ગયા છે એમના એટલે
હા હા મેરેજ થઈ ગયા છેને હા
તો પછી એટલે કેવી રીતે કરશે પછી એના હસબન્ડ સાથે પછી નહી રેશે
હા ના એટલે અત્યારે છે ને પોતે જોબ કરે છે અને સાથે સાથે એક્ઝામ પણ આપે છે.
હા.
આવી બધી કોમ્પિટિવ એઝામ જે વેકેન્સી નીકળતી હોય ને જીઈબી માં મળે છે. તો એ બધી જગ્યા આ બધી એક્ઝામ નું બહુ છે અત્યારે
અચ્છા તો એમાં પછી પગાર વગાર સારો આપે છે.
હા હા ગવર્મેન્ટ ની પછી મળી જાય ને બધી જોબ એટલે ગવર્મેન્ટની જોબ માટે જ બધું હોય છે હ હા હા બીજું કે જ્ઞાન સહાયક છે વિદ્યા સહાયક છે એ બધી ભરતી જે થાય ને તો એમ ચાન્સ મળે હા એ તો એટલું બધું કરે છે ને કે એક જો પોતે જોબ કરે પ્લસ એનું બીએડ નું બીજું વરષ ચાલુ છે એક વરષ પૂરું થઈ ગયું અને પ્લસ આ બધી એક્ઝામ પણ આપે છે.
પણ આ બધી એક્ઝામ મે પણ સાંભળ્યું છે પણ આપણું એટલે બીજા સિટી માં લાગે તો પછી કેવી રીતે પોતાનું ઘર છોડીને જોબ કરવા જાય.
પછી પણ ગમે એકને જોબ છોડવી પડે કે હસબન્ડ છે ને એને છોડવી પડે એ તો કરવું પડે. ગમે એકને તો ઓલું કરવું જ પડે તોજ મેળ આવે. કેમકે જો તમાર મેરિટ સારો બનતું હોય ને જો નજીક તમે રેતા હોય સિટી માં અને નજીક જો મળી જાય તો આપણા નસીબ બાકી ન મળે તો પછી દૂર જાવું
એ તો બો સારું નસીબો એમની સાથે જ આવું થતું હશે.
એજ બાકી તો એવું જ કેવાય પણ એ મારી લોકો છે ને ઘણી બહેનો છે તો એ બધા પછી એવી રીતે કરે કે પોતે લેડીઝ ગવર્મેન્ટ જોબ કરે હસબન્ડ કઈ નાની મોટી કરે તો એ ચાલે
અચ્છા આવું છે હા અચ્છા મેં સાંભળ્યું છે આજે મોટી મોટી પોસ્ટ પર હોય છે ને તે બધું યુપી બિહારના લોકોને વધારે મળે છે કેમ એવું એમ?
એ લોકો છે ને વધારે આ બધી એક્ઝામની પ્રિપેરેશન કરે છે એવી તૈયારીમાં ને એ લોકો વધારે ટાઈમ કાઢે છે. આપણે ગુજરાતવાળા છીએ ને આપણે એ બિઝનેસમાં વધારે ટાઈમ કાઢીએે છીએ કે આપડે એમ થાય ઘરનું ધંધો કે ઘર નું કઈ પણ હોય ને તો આપણેે એમાં વધારે જાયએ.
હા ને મહારાષ્ટ્રમાં પણ એટલું બધું નહી જેટલું યુપી વાળાનું સારું પોસ્ટ પર હોય એ બોમ્ બે વાળા લોકો પણ એટલું બધું તૈયારી નહીં કરે જેટલું ત્યાંના લોકો
હા હા હા એજ ને યુપી વાળા છે ને એક જગ્યાએ બેસી ને વ્યવસ્થિત ફોકસ કરીને કરે છે તૈયારી એ બધું એટલે એ લોકોને એમાં ઇન્ટરેસ્ટ વધારે આ બધી એમાં હા
હહ એટલે એટલે કોઈ આવી રીતે પહેલાથી જોયું હોય તો પછી એટલે કરે છે. બાકી આપણે આપણા છોકરાઓને કહીએ તો ના બેસે કઈ તૈયારી નહીં કરે.
ન ન બેસે એ એજ ને અમારે છે માર દેરાણી ને ઈ લોકો ચાર બહેનો છે બરાબર તો ઈ ચારે ચાર ને અત્યારે પાંચ છે પોતે ટોટલ મારી દેરાણીને એક હજી ગવર્મેન્ટ જોબ નથ મયડી. બાકી ચારે ચાર બહેનોને મળી ગઈ છે હહ
હહ સારું
હા ચારે બહેનોને કેમ કે બધી એ બીએડ ને કર્યું તું ને તો પછી એ ટેટ ટાટની એક્ઝામ આયપી તો પેલા તો દૂર એમ કે ગામડામાં મૂકે. પણ એ લોકો છે ને જયારે અ મેરેજ નક્કી કરે ને લગ્ન ત્યારે છોકરાની નોકરી જોઈને લગન નકી નક્કી નથી કરતા ઈ લોકો ઈ ઈ જ જોઈને આપ પે કે મારી છોકરી નયા જઈ ને નોકરી કરશે, છોકરો ન કરે તો ચાલશે.
એવું હે?
છોકરો સીધો અને એટલો સારો હોવો જોઈએ કે ઈ નોકરી કરવા દે અને જેમ આમ છોકરી કે ને એમ કરી શકયે એવો જોઈએ.
મા આતો મેં પેલ્લી વાર એવું સાંભળ્યું પણ આ તો ખોટી વાતને છોકરાઓ પણ એ એટલો જ હોવો જોઈએ ને સક્ષમ.
ના ના એવું નઈ જો એના છોકરો ઈ કે સક્ષમ હોય ને તો પછી આપણી છોકરીઓને ન એમ કે બહુ લેખે એમ. હા હા, એ લોકો એ લોકોને બધાને વિચાર એવો છે.
અચ્છા
છોકરો આમ ડાયો, સીધો ને બહુ જાજો નોકરી ન કરતો હોય ને તો પછી આમ છોકરી કે એમ કરે ને એમ.
હે એ એ પણ એ પછી આખી લાઈફમાં એ કામ થોડી આવે? પણ એ આપણો હસબન્ડ સારો કમાતો હોય મન તો એજ ગમે ભાઈ.
હા, એ એજ ને આવુ આમ. ગામડાનું એવું છે કે આપડે એને હસબન્ડને સપોર્ટ કરીએ કે ઈ આગળ વધે. ને આ લોકોને બધાને ઉલટું છે. હહ
તો પછી છોકરાઓ કોણ સાચવે પછી?
છોકરાઓ હસબન્ડ હસબન્ડ એ હોય ને હસબન્ડ અમારે બા દેરાણીની ઈ લોકો
તમારી દેરાની સાથે મળાવજો ને મને.
તો એજ ને એટલે ઈ કેટલી પાંચ બહેનો છે તો બધાના હસ બન છે ને ઈ જોબ નથી કરતા અ છોકરીઓ જ કરે છે. એટલે હસબન્ડ કરે પણ નાની મોટી એમ એને આમ હારી પોસ્ટું નઈ એમ હહ હહ.
તે પછી આખી જિંદગી ગવર્મેન્ટ જોબ પ પર એટલે અ કાઢી દે તે થોડી કઈ ચાલે.
હા, હા એટલે ઈ બધાએ ઈ લોકોનો વિચાર બધાયને એવા છે. કે આપણેે જોબ કરવાની. હસબન્ડને ન કરે તો હાલે કે એક ગવર્મેન્ટ જોબ કરતો હોય તો બીજાને પછી. ઘરે બેસે તોય હાલે એમ હહ.
હા, બાપ રે! આવું તો મારા હસબન્ડ આખો દિવસ બેસે હું તો ગાંડી થઇ જઉ.
એ એજ ને તો પણ એને ઊંધું છે ને પણ ઓલી નોકરી કરવા વહી જાય. એટલે પછી હસબન્ડ ઘરે હોય તો એને વાંધો ના આવે ને કે એને તો ઘરે રેવું ન હોય.
તો એટલે આવું આપડે એવું. જોવાનું મળે એમ કે શીખવાનું કે ભાઈ આવું હોય શકે.
હા, એજ ને એજ ને આપે તો બે ત્રણ કલાક ઘરે હોય તો પછી અમારે તો વધારે બેસે તો અમારે તો ઝઘડ થઈ જાય.
થઈ જાય એજ રે તો તમારું ને બધા બધા બધાને એજ છે. તો બધાના ઘરમાં એવું જ છે કે ઈ નોકરી હોય ને સારું. એટલે આ લોકો અ એટલે પાંચ બહેનો છે એમાંથી મારા એક જ નોકરી કરે છે બાકી ચારે નઈ હા, હા એ ઘર સંભાળે પછી બીજું આ ડોળું કઈ જવું હોય તો લઈ જાય હ સ્કૂલે થી તેડી આવે મૂકી આવે.
કે પ્રાઈવેટ નોકરી વધારે સારીને ગવર્મેન્ટ કરતા એટલે પેલું અ પેલું લાસ્ટમાં બધું મળે છે એક મોટી રકમ તેને શું કેવાય? રિટાયરમેન્ટન્ટમાં. મળે છે પણ આમાં આમાં પણ બી તો પેલું મળે છે ને પીએફ કે શું કેવાય?
હા હા, પીએફ પીએફ મળે તો હા પીએફ પણ મળે હા પીએફ
અ ગવર્મેન્ટ જોબની પાછળ કેમ વધારે હોય છે.
ગવર્મેન્ટ જોબ એટલે સિક્યોર જોબ ને એમ કે તમારી પછી પ્લસ એમાં બધા શું પગાર પંચ વધતું જાયને આઠમું પગાર પંચ અમણાં બાર પડવા જ તો ધીરે ધીરે સેલેરી પણ વધે અને પછી જોબ પૂરી થઈ ને હવે પેન્સલ નથી દેતા પણ એક સાથે ત
અચ્છા તો પેન્શન અ અચ્છા દર વર્ષે દર મહિને જે આવે છે તે નથી આપતા અત્યારે?
હા દર મહિને પેન્સલ આવે ને હવે જે રિટાયર થશે ને એ લોકો નથી. આ શિક્ષક માં તો એવું છે ટીચરની નોકરીમાં. કે હવે એ લોકો પેન્સિલ નહી આપે પેન્સિલ પ્રથા બંધ થઈ ગઈ. તમે જયારે રિટાયર્ડ થાવ ને ત્યારે તમને રમક-રકમ અમુક આપી દે પૈસા હા વધારે પૈસા આપી દે એટલે ઉતરે ને ત્યારે પણ એને ઘણો ફાયદો થાય.
હા હા બરાબર બરાબર
બાકી બધી જે વડે એ તમને પીએફ ના ને એ બધાય અલગ થી મળે પાછા હા.
હા બરાબર બરાબર.
હા હા એટલે બધા ગવર્મેન્ટ જોબનું વધારે દોડે છે અત્યારે
પ્રાાઈવેટ જોબમાં તો ખબર નહી કઈ પણ યુદ્ધ થઈ જાય ને કઈ પણ કંપનીઓ બંધ થઈ જાય તો લોકો કે જોબ જાય છે. હા એ પ્રમાણે તો પછી ગવર્મેન્ટ જોબ સારી એમ.
હા હા પછી પગાર સારો આપે એટલે પછી આ લોકો વધારે કરે છે એ બધું હા.
હા હા ને પછી આમાં પેલું એમાં પછી એક ડ્રોબેક એ છે. કે પછી ટ્રાન્સફર પણ થાય ને તે એ લોકો કેવી રીતે એડજસ્ટ કરતા હશે. છોકરાઓનું સ્કૂલ હોય ને આપણે એસી ગમે નહી ગમે પાછું સેટ થવાનું તે બહું મગજ મારી નથી?
છે છે બહુ મગજમારી છે હમણાં મારા અત્યારે ચાલે જ છે ગુજરાત માં ટેટ ટાટ ના ફોર્મ ભરાય છે એટલે મારે બી એડ છે ને તો હું કરી શકું તમારા હસબન્ડ કે તારી ન્યા જઈ ટેટ ટાટા એક્ઝામ પછી એ દઈ અને ગવર્મેન્ટની જોબ લેવીને તો લઈ લે હું કહ ગવર્મેન્ટ જોબ હાલો મળી જાય ક્યાં ગામડામાં મળે તો ત્યાં સેટ કેમ થાવુ
હા હા હા હા બરાબર
ગામડામાં પછી અત-અત્યારે છે ને જેનું મેરિટ આપે ઓછું હોય ને તો કચ્છ બાજુ જ મૂ કે ત્યાં થી તમારી બદલી થાય જ નહીં.
અચ્છા હા.
કચ્છમાં અત્યારે બહુ ભરતી કરે છે લોકો કેમ કે કચ્છના ગામડા એકદમ પછાત ને.
હા હા એટલે એટલે બરાબર બરાબર.
હા એટલે મારા ઘણાય પણ રિલેટિવસ છે ને બધા કચ્છમાં ગયા છે ત્યારે જોબ કરવા માટે ગવર્મેન્ટ એટલે પછી બસ હા રેવું રેવું જ પડે હા હા હા એ ગામડું છેવું હોય એવું તમારે ત્યા રેવું જ પડે હા
ને પછી ત્યાં સ્કૂલ હોય હોસ્પિટલ હોય નહી હોય બધું
હા એ બધું પછી આપડા ઉપર હા એટલે અત્યારે ગવર્મેન્ટ જોબ માટે થઈ આવું કરે છે બધા તો
હા બરાબર
એટલે ઈન્ડિયામાં એવું બધું ત્યાં ગુજરાત માં આપડે વધારે છે.
યો હે ને ચાલો
ચાલો ચાલો ઓકે ઓકે હા કાલ સવારે વાત કરશું ઓકે બાય બાય